હેલો. હા ભાઈ ચાઈના શ થઇ ગયો?
હા.
એસ ખાઈબ
થઈ ગ
શું ચાલે?
કોઈ જ નહી ભાઈ અહી વરસાદ પડે છે
તમારે એવું ચાલે છે?
બીજું ભાઈ વરસાદ ચાલે.
ત કય વરસાદ ચલે છે.
ચાલો.
અમાર તય આટલું નહી આવતું ઓ તમાર ત
બિકુભલ સાબ
એ બ વધી
વરસાદ ચાલે હવા હવા ચાલે બઉ. પવન બહુ ચાલે.
હા અમારે તો એટલો બધો નહી આવતો પણ
વિશાલ બહુ વર્ષ લેટ થઈ ગયો છે.
હા બહુ લેટ થઈ ગઈ એક પીક ભી ખરાબ થઈ ગયું છે અડધા લોકો નુ તો. એ આપણું ખેતરનું.
બાબા ખેતર બી છે? બું લગાય તમે? રૂ પીપ લગાવે તમે ખેતરમાં?
અમે પપઈ લગાવ છે, મરચાં છે, અને કોટન છે, અને સુગર છે.
મારી બી છે કોટન લડાઈ છે અમે. ખેતરમાં હા.
તમારે ત એ પાણી વિન છે કે બોરનું?
હા છે ના પાણી વગર થી.
એવું બહુ ટ રાઇટ ચાલે છે?
હા. મારો જ આવે તો.
વહી હું બીજું?
બસ શાન્તિ તો ભાઇ તમે ખુ જ કરે?
હા.
બ રૂટીન ઘણું છે તમારું.
હમે.
વાર તે ઉઠાનું.
અમારો અવાજ ઉઠાનો સાત વાગે ઉઠવાનું હોય. સાત વાગે ઉઠવાનું, દસ વાગે સ્કૂલ જવાનું. હલો.
હા બોલોન તમ ભાઈ.
તમેવું કરો છોલે?
અ સવારે ઉઠવાનો જીમ બીમ જવાનો. રોટિંગ બુટીગ ખાવાનું એવું હા.
એવું બહું બીજું.
એવું છે ઉઠવાનું ખેતરમાં જવાનું. ખેતર માં કામ એમ કરવાનું થોડો બહુ.
અમારું બી આવી છે હા ભાઈ અમારું બી આ જ છે. ખેતરમાં જવાનું કામ કરવાનું ઘરે આવવાનું ખવાનું પીવાનું બેસવાનું ઘ બીજું કઈ નહી કરવાનું ખાલી ખેતરમાં જવાનું વેકેશન છે ને. એનામાં કેતા
હમ.
વહી હું
જે કઈ પ્રદુષણ બહુ થાય ભાઈ હવે તો.
તના
લાગ્યા બીજે દિવસ માં યુદ્ધ થાય ને. એ માટે બઉ બઉ પાણી લેટ કર ગઈ.
તમારે તો એ તમારે તો એ ડીઝલ પેટ્રોલ ના ભાવ વધી ગયા છે.
હા વધધ્યાના. ચાર છ રૂપિયા વધે છ રૂપિયા. સ હા.
સો રૂપે છે ને તમારે ત્યાં?
હાછો બે ક્યાં પંદ રૂપિયા છે.
એવું અમાર તો પેટ્રોલ છે ને એક સુધી
હમ
હ મગા ઈ છેની ભાઈ. બહુ મેહંગા થઇ ગયાને?
ગાડીને ભાવ મેહંગા ચાલ્યા આવે બધી બધી ચીજો મેહંગી ચા થઈ ગઈ. કે સોનો ના લેવાનો બહાર કઈ ઘુમાનો ના એ રીતને
તમે કઈની સાઈટ રહો છો, ભાઈ?
મું?
ગુજરાતમાં એટલે કઈ
આવવાજ ના આવ્યા તમારો.
તમે ગુજરાતમાં એટલે કઈ રહો છો?
હું તો ના બતાવી શકું.
હા.
હું ના બતાવી શકું. દુઈ ગાંધીધામ તરફ શું.
ગામ ગામ જાય
હા.
આમદન ફર આવ જાય કઈ. જો ગામ કઈ થી રજા હોય કેને તમે.
મ કોઈ કઈ ચીજ પસંદ છે? ગાડીમાં ગાડીમાં કોઈ ચીજ પસંદ તમે?
મા આવાજ બરોબર નહી આવે.
બ કઈ ગાડી પસંદ છે?
મને. મને પસંદ છે કઈ જાસ્તી મોગી નહીં પણ ક આ કેસ. યા સેલો સેલો સેલટોસ.
કેટલા બગા.
હા.
પીતા લગ્યા એ ગાડી.
તમારા અવાજ છે ને ભાઈ કાપી કાપીને અવાજ છે.
હમ. કેટલી મેગી આવી ગાડી એવું કેવું.
અવાજ નહી આવતો હમાર પાાઈ કેવી ગાડી હું.
એવું કેવું તમારી ગાડી કેટલી મેગી આવે એવું કેું.
અરી ગાડી તો બહ ફી.
બની છે.
એ પડી છે અમને સાડા ચૌદ સત્તર લાખની સાડા સત્તર લાખ ની પડી છે. ટોપ મોડલ છે તમાર પાસે કેવી છે.
હા ભ અમારે પાછું તો ગાડીઓડી ના. બસ. બીદળ છે.
વહું બી.
હ વહી. લ ચાલુ છે હવે.
તમાર ખાસ ટ્રેક્ટર છે.
ના ભાઈ ના.
હય હ તમારે ફાઈ ખેતી કેતી. ટ છે.
બીજા ભળ માંગી લેવાનું બે ત તાળા લાગી.
તમારફાઈ ખેતી કેધ.
વધારે ના બેતો ન કરતી.
આદ પછ.
હમ.
પટન બટન હ.
ઘર પાણ ટ્રક્ટર છે.
હા.
એટ ચક મારી.
એટલે શું ભાઈ.
ક મારાબ.
પ એને તમેમે પો. અમારા ગામમાં અવે તો વર્ષ આવાજ છે એ અમાર ફ્રેન્ડ છે ને
હા.
દાદીઓ થઈ ગઈ છે હવે એમના બારમાંપે જાય છે બેસન પ્રો
જો
હા વહી હું વહી દીધું.
દિનિભાઈ. તમારા પણ ટેક્ટર કોઈ કઈ કંપની નું છે? એ
અમાર ફ એ ત્રણ ટ્રેક્ટર છે.
એટલે એક નાનું મિસ્ટઠું બી ને.
હા.
એટલે એક મોઠું મહિન્દ્રા ચારસો પિચોતેર એ તમારે તઈથી લય છે.
હમ.
એ ગુજરાત વલ સાડથી
હમ.
હવે અત્યારે નવું લીધું છે, જોઈન્ડર પચાસ પચાસ.
જો અંડર બઉ બઉ ડીઝલ ખાય જો અંડર
હા જોઈડર બઉ ડીઝલ ખાય છે. પણ કામભી ફાસ્ટ કરે છે. હા, કામના વારામાં હારું છેે. તમાર ફાઈ તબેલો છે. કેમ ભાઈ
ના ના
અમારા પાહે તબેલોભી છે એક ભેસ છે.
છે ને બાકી નોના નોના છે.
એક બીજું છ હોતો અને આ બંધ કરી દીધું ત્યારે અરભુચંત
તબેલામાં બઉ રેહ છે બસ પૈસો બહું છે.
બેસેલા દે આપે
આ?
દેશ કેટલા અદભુધે.
દેશ કઈ નહી હવારે જ દેય છે સંધ્યાકાળ નઈ દેઈ છે.
એ દે છે સાત આઠ લીટર નું દે છે.
કોઈ લેટ કોઈ હ અમે કેલા વેચવાનું? ના એકક જ છે પણ.
હમ.
એ હોયવું બીજું
માારો કોઈ દી મંગાતા નઈ.
હા.
સારું છે.
ચારો તો બહુ છે ભઈ ચાર ચોકે ભરજ જ છે તો એ તો હામે હું કરે છે. એમ મો કોઈ લગાડ ધતી છે સ્વિપકોન એનો એનો ભુસો રે છે ન એ લોકો ખાઈ જાય પછી એમનું પેટ ભરાય જાય પછી એક કામ કરનારો છે અંદર જાય છે પછી ખેતરમાં ચરવામા ચરવા માટે
બેવ રીતે બહુ થઈ તમાર પા પાછું
હા.
મજૂર બહુ છે હોય.
હા, મજૂર બહુ છે. બે તન મજુર છે હમ, બે તન એવું વહ્યું હોય
મને બસ શાંતિ છે, તમે કેવો તમારી હાલ ચાલ કેવું ખરું?
હવે તમાર તઈ વરસાદ આવે છે.
બધુ બંધ છે હાવ પવન બઉ ચાલે. સ સાંજે
અમારે ત્યા બઉ હવે ભારીક ભારીક વરસાદ આવે છે.
હમ. ક્યારેક કેવું લાગતું ના પ પવન વરસાદ આવશે ના આવશે કેવું સમજતો ગ ના.
હા હા હા.
હલો ભાઈ ટાઈમ થઈ ગયો બોલું બાચા.
હા, ચાલશે ચાલશે પછી બોલીયે હ.